હલો. હા. આવે છે આવે છે. હવે આવે છે. હવે, હું ટોપિક ઉપર જે વાત કરવા માંગુ છું ને. કે સવારે વેહલા ઉઠવાનો શું ફાયદો થાય છે આપણને?
હા હા.
હલો.
સવા હા, સવારે ઉઠવાના ઘણા બધા ફાયદા છે. સારું છે. તમારો વિચાર સારો છે. સવારે વેહલા ઉઠવાનો.
હા. એટલે આપણને માનસિક શાંતિ અને એકાગ્રતા હોય છે. સવારનો સમય એટલે આપડે આપણામાં કહેવાય છે ને, કે બ્રહ્મમૃતનો સમય કેહેવાય છે. હા જે ખુબ જ શાંત અને પવિત્ર હોય છે. એમ અને એ સમયમાં શું હોય છે? કે વાતાવરણ બધુ શુદ્ધ ઓક્સિજન અને સકારાત્મક ઉર્જા હોય છે. અને જો આપણે સ્ટુડન્ટના માટે વાત કરીએ તો એ ભણવા માટે પણ એકદમ બેસ્ટ કેવાય છે. હા, અને
સારામાં સારો સમય હોય તો સવારનો સમય અને એ વેહેલું ઉઠવું એ તો હા, બહુ સારી વાત કહેવાયએ.
અને હવે એ સમય પર શું થાય છે કે માઇન્ડ બી એટલું બધું આપણું પોઝિટિવ હોય છે ને કે સ્ટુડન્ટ હોય કે આપણે હોય કે એકદમ એકાગ્ર તા થી આપણે અ સવારે વેલા ઉઠીને જે તમે આપો આગળનો એક ટોપિક આપણે ડિસ્કસ કર્યું, વ્યાયામ. એ બધું આપણે સાથે કરી શકીએ પણ સવારે વેલા ઉઠીએ તો આપણે આ બધાનું બેનિફિટ અને એ બધું મળે છે એમ.
હા, તો આપણે વેહલા ઉઠીએ તો આ બધો ફાયદો થાય એ વાત સાચી છે તમારી.
તો અને જે લોકો વેલા હા, જે લોકો વેલા ઉઠે છે. તેઓને કસરત યોગા કે સવારના નવસેેકા તડકામાં ચાલવા માટે પૂરતો સમય મળે છે. તેનાથી વજન પણ આપણું એકદમ નિયંત્રણમાં રહે છે. હૃદય મજબૂત બને અને શરીર આખું દિવસનું સ્ફૂર્તિ ભરેલુ ઉભો રહે છે. એક વખત આળસ થાય આપણે, કે શું સવારે ઉઠીને, આપણે શું કરવાના પણ જે સવારના ઉ ઠીને આપણે વર્કિંગ કરીએ છીએ ને તેનું માઇન્ડ એકદમ આપણું ફ્રેશ જ રહે છે.
એ વાત તમારી સાચી છે. સવારે આપને ઉઠવામાં થોડી આળસ આવે છે. પણ આપણે થોડું થોડું, પાંચ પાંચ પાંચ પાંચ મિનિટ વધારીને આપણે એક સાથે પછી, એક સાથે તો કોઈને એવી ટેવ હોય તો ના ઉઠી શકે. આપણે થોડો થોડો થોડો થોડો થો સમય એવી રીતે કરીને આપણે વેહલાં ઉઠીએ ને તો બહુ સારું રહે. બહુ ફાયદો
જે લોકો કેહે છે કે અમને આખો દિવસ ટાઈમ જ નથી મળતો. મળે જ છે તમે સવારે વેલા ઉઠી જાઓ. તો બીજા લોકો કરતા બે થી ત્રણ કલાક તમને વધુ મળશે. આપને ઉતાવર વગર. હ.
એકદમ સો ટકા વાત સાચી છે તમારી જેટલા આપણે વેલા ઉઠીએ ને એટલા આપડે વધારે.
ફ્રી પણ થઈ જ હા અને આપડે ઉતાવળ વગર. ઉતાવળ વગર શાંતિથી અને આપણે આપણા આખા દિવસ નું આયોજન કરી શકીએ છીએ.
વેલું ઓઠું બહુ હા સારી વાત છે જેટલા આપણે વેલા ઉઠીએ ને એટલું આપને આખો દિવસ સારો જાય આપડો કેમ કે આપડે જેમ હ હા જેમ આપડે વેલા ઉઠીએ ધારો કે આપડે ચાલો પાંચ વાગે ઉઠ્યા તો આપણે જે રૂટીન હોય આપણે
વોક કર્યું કે બહાર ગાર્ડનમાં ક્યાંય આંટો મારીને આવ્યા પછી આપણે જે નાસ્તો બનાવ્યોય બધું કરીએ તે આ
લેટ થઈ જાય બીજું એ શ કે પોસ પોસ્ટિક અ પૌષ્ટિક અ નાસ્તો કરવાનો પણ સમય આપણને મળે મોડા ઉ લોકો ઘણી વાર ઉતાવર માં સવાર નો નાસ તો કરવાનું જ ભૂલી જાય અથવા બહાર ખાઈ લે.
હા એ વાત સાચી છે તમારી અને આપણે વેલા ઉઠીએ તો આપડે વિચારીને કંઈક સારું બનાવી શકે હેલ્ધી શરીર માટે આપણા.
સાચી વાત છે હમ્મ. પેલા ઉઠવાથી તો ઘરે બનાવેલો હેલ્ધી નાસ્તો આપડણે આરામથી કરી શકીએ. અને એક વસ્તુ છે કે ફેમિલીને ટાઈમ આપી શકીએ અગર આપણે વર્કિંગ વર્કિંગ પર્સન હોય તો.
હા વર્કિંગ પર્સન હોય તો આપણે પૂરેપૂરો ટાઈમ આપી આપી શકીએ સવારે વેલા હા વેલા ઉઠીએ ને. તો આપણે ઘણો ટાઈમ રહીએ આપણા પાસે.
સાચી વાત છે. કે સવારે આ તો શું ઉતાવર માં ચાલો જે હોય તે આપી દઉં છે ચા આપી દઉ બહાર અમે નાસ્તો તો કરી લેશું તો આપણે એક સમય આપણે ફાળવી શકીએ વેલા વેલા ઉઠીએ તો ઉતાવર માં નાસ્તો નહી કરાય એમ.
અને આખો દિવસ આપણે જો આપણેે એક દિવસ ભી આપણેે એવું વિચારીએ ને વેલા ઉઠીએ તો વેલા ઉઠીને આપણે એક દિવસ ખાલી તમે જોજો કે કેટલો આખો દિવસ ફ્રેશ એન્ડ આપડે કેટ ના એ ટાઈમ પર આપડે કેટલા
હમ્મ અરે
ઘણો ટાઈમ એ દિવસ આપણે બહુ ફ્રી રહીએ એ ટાઈમ
સાચી વાત છે.
નવરા રહીએ આપણે કેમકે આપણે જે મોડા ઉઠીએ છીએ એ ટાઈમ આપણે
સાચી વાત છે હમ્મ હા હલો.
હા આવે છે અવાજ.
આવે આવે છે અવાજો અને પછી એક વસ્તુ તમે બીજું જો રોજ હવે સવારે જલ્દી ઉઠવાની આપણે હેબિટ પાડીએ છીએ ને તો રાત્રે આપણે વેલા સુઈ જવાનું પણ એક હેબિટ પાડીએે છે. કે સવારે અમારે વેલા ઉઠવાનું છે તો રાત્રે અમારે જલ્દી સુવાનું પણ છે.
હા તો આપણે એ એ બી સારું આ કામ કરી શકીએ. કે ચાલો આપણેે સવાર વેહલું ઉઠવું છે ને તો આપણેે રાતે સુઈ જઈએ. તો આપણે વે વેલા સુઈ જઈએ તો આપણે સ્ક્રીનથી બી બચીએ.
બચીએ અને મેઈન પોઈન્ટ કે આપડે જેને ઘણા બધાને અત્યારે પ્રોબ્લેમ થાય છે કે ઊંઘ નથી આવતી અ રાતે જાગી જાય છે એ પ્રોબ્લેમ્સ જ નીકળી જશે કે જયારે આપણે સવારે વેલા ઉઠીને આપણે વર્કઆઉટ કરીશું પછી કઈ પણ સારી રીતે વહેલી સવારે ઉઠીને કઈ પણ કામ કરીશું અને તો પછી રાત્રે ઊંઘ આપણી સારી જ આવવાની છે અને કન્ટિન્યુઅસલી આવશે.
હા આવશે આવશે અને સવારનું વાતાવરણ કેટલું સુંદર મસ્ત સ લાગે આપણે સવારે વહેલાં ઉઠીએ.
મેઇન છે એનો સારો ઓક્સિજન ફ્રેશ
હા ફ્રેશ ઓક્સિજન છે પછી પંખીઓનો અવાજ
હમ સાચી વાત છે. છે અને એ
કેમ કે સવારનો સમય છે ને સાવ શાંત હોય બધું કે
હમ્મ.
સારું લાગે.
સાચી વાત છે બીજી એક વસ્તુ કે એના હવે આ બધી વસ્તુ આપણા આસપાસ જ છે આ વસ્તુને મેળવવા માટે લોકો કેટલા દૂર સુધી જાય છે હિલ સ્ટેશન જાય છે. આ જાય છે તો આપણે તો આપણો સમય ખાલી એક કે દોઢ કલાક સવારે જલ્દી ઉઠીને જ ફાર હોવાનું છે ને.
હા સાચી વાત છે. આપણે સવારે હા વેલા ઉઠીએ તો આ બધું આપણે આપણી પાસે જ છે. આપડે ક્યાંય જવા હા.
આપણી પાસે જ જવાની જરૂરત જ નથી કોસે હિલ સ્ટેશન પર પણ નહી જવાય આપણાથી
હા.
આપને ફ્રીમાં મળી જાય છે.
ફ્રી માં મળી જાય છે. એક્ઝેક્ટલી.
હા. તો આપડે સવારે વેલા ઉઠવું જોઈએ.
ઉઠવું જ જોઈએ સાચી વાત છે.
અને આપણે સનને ભી જોઈ શકીએ સન
હા હા સન સનસેટ જો બધા સનસેટ જોવા માટે હંમેશા છે ને બીચસ પર જાય છે. તો સનરાઈઝ કેમ નથી જોતા.
હા.
હા આરામથી એતો એનો એ. અ સુરજ પાસેથી આપણે શીખી શકીએ છેએ કે એ રોજ સવારે ઉઠે જ છે. અને એ એના સમયે જ આઠમી બી જાય છે.
જાય છે અને એ સવારે આવી જ જાય છે એમ.
આવી જ જાય છે એની હઉ કોઈ પણ પ્રોબ્લેમ હોય એ આવે જ છે.
અને આપણે સવારે. વેલા ઉઠીએ તો વ્યાયામ કરવાનું ભી આપને ટાઈમ મળે.
આખો ટાઈમ ટેબલ જે છે, આપણેે સારી રીતે ફાળવી શકીએ. ફેમિલીને ટાઈમ આપી શકીએ છીએ, જે કેય છે કે, ભાઈ મને તો અવે એ લોકો ઉટ અ દસ વાગાની ઓફિસ હોય છે, અગિયાર સમજી લો. તો અગિયાર વાગાની ઓફિસ હોય છે, અને ઉઠે છે સાડાનવ દસ તવાગે એટલે એ લોકોએ એ લોકોનું જ રૂટીન કેક બનાવી દીધું છે કે, ઉઠવાનું છે, ખાવાનું છે, નાવાનું છે, ધોવાનું છે, અને જતું રહેેવાનું છે.
જતું રહેવાનું છે, સાચી વાત છે, એ લોકોએ એવું જ નક્કી કરી લીધું છે, પણ જો વેલા ઉઠે ને તો બધુ બધુ પરફેક્શન સાથે થે થાય બધું આપણે ટાઈમ ટેબલ બનાવીએ ને તો ઘણું બધું ફાયદો થાય, આપણે વેલા ઉઠીને.
અવે આજ-આજ શીડ્યુલ સમજી લો કે પાંચ સાડા પાચે જો પસ થી ઉઠતા હોય તો એનો કેટલો સમય બચે છે એમ.
હા, ઘણો સમય, આપણેે છોકરાઓને ભી આપણે રમાડી સકે કીએ ને એને ભી આપણે ટાઈમ આપી શકીએ. તો એભી સ્ક્રીનથી બચે
એક એક્ઝેક્ટલી બધું જ બચી શકીએ છીએ એમ.
હમ, આપણે એને ટાઈમ ના નથી આપી શકતા. એટલે છોકરાઓ પછી, એબી-એબી કંટાળે એબી બચારા ક્યાં જાય છોકરાઓ બી. કંટાળે ને આપડે પછી, કામમાં ને કામમાં લાગે રહી આપણેે વેહલા ના ઉઠીએ તો પછી આપડે કામમાં આખો દિવસ
ચીડચીડ થઈ જાય સવારે વેલા આવુ ઉઠીને, છોકરાઓ સુતા હોય, આપણે આપણું મોટા ભાગનું કામ કરી દીધું હોય. તો બ્રેકફાસ્ટ પણ આપણો સાથે થાય.
હા,
એ વાત સાચી, અને સવારે, હા, નાના છોકરા હોય એટલે તો સવારે સુતા રે અને આપણેે વેલા ઉઠીને, હા, હા, અને એન નુ એ નાના હોય એટલે એને તો ઊંઘ જોઈએ.
સાચી વાત છે. ઉધ જોઈએ એ લોકોને, હ,
કેમ કે એને અત્યારની સમય જ છે, એને ઊંઘ લેવાનું
સાચી વાત છે, હમ, સાચી વાત છે.
એટલે એને ઊંઘ જોઈએ, એ ભલે એ સુતા હોય. અને આપણે વેલા ઉઠીને આપણે કામ પતાઈને આપણે
હા, હમ, એક્ઝેક્ટલી
એને આપડે કાઈ નવુ નવું શીખવાડવું હોય, તો શીખવાડી શક
શીખવાડી શકીએ, અહ અહ હ અહ
હલો!
હા બોલો બોલો એક સેકન્ડ હા ચાલુ રાખજો બોલો, બોલો,
આવે છે અવાજ?
આવે છે, આવે છે, હમ, કઈની અવે
આપણે સવારે વેલા ઉઠીને વોક પર જઈએ, નવા નવા ઘણા બધા એવું નથી કે આપણે બાર નીકળીએ ને કોઈ હોય નહીં. ઘણા બધા લોક
ઘણા બધા જાગૃત છે આ વસ્તુમાં, એવું લાગે છે કે આપ આપણે નથી પહેલ કરતા, બાકી બધા ઘણા બધા એ તો પહેલ કરવાની સ્ટાર્ટ
સ્ટા, હા, કરી દીધું છે અને એ બધા હોય ને આપણે એકાબીજાને જોઈ ને આપને વધારે આમ ઉત્સાહ આવે આપણામાં અંદર
સાચી વાત છે. વાંધો નહી સારું લાગ્યું આપણા ટોપિક ઉપર ડિસ્કસ કરવાનું
હા હા મને બી ગમ્યો તમારી સાથે વાત કરવાનું
થેન્ક્યુ ચાલો ચાલો થેન્ક યુ